હ, હાજ કે દિવસ મેડ હા, તમે મજામાં?
ઓ મજામાં. હો મજામાં. તમે મજામાં ક? ના મેં તો નથી ગઈ, ના મારી બહેન ગઈ હતી. સ સમમે તો લગભગ અગિયાર અગિારો જ છે, એવું કેતા હતા. એ લોકોનેં પૂછ્યું માર બેન ને.
અરા મમ્મી તો પીતા હતા, મારી નોની. ટકરી ગઈ હતી.
ના એ લોકો છે ને, દર્શન કરવા ગયા હતા, એ અને એની બેહેનપણી આ આવી હતી ને. એટલે એ બના દર્શન કરવા ગયા તા, દર્શન કરીને પછી આયા. સાડા અગિયાર જેવું કઈક થયું હતું, સાડા અગિયાર પણ આર
હમણાં પંચામૃત માટે કાચું દૂધ જોઈએ, બનાવા તો એ હતું. તું ન ખા
અચ્છા.
તો મમ્મીને ફોન કર્યો, કાચું દૂધ લઈ આવજે એમ. તો મેં મારા ખરને કીધું, થોડું પાંચાટમાં વાપરે. અને થોડું પાછું ખીર બનાવી, એમાં નાખી દે.
હા, બરાબર, ચાલ, બરાબર.
હા, કારા કે એટલું બધું તો ના જોયું ને, પંચામૃતમાં. હ, થોડું જ જોઈશ. હા, પછી બીલી પતર ના અને બધા પાંદડા. પાણીમાંથી ધોઈ અને થેલીમાં કરી દે તૈયારી.
તે એણી કરી દીધી હો.
હા.
હ, મારે ભી હવે આજે તૈયારી. જોવાનું છે, તે કાલથી સવારેથી થશે ક્લાસ ચાલુ. એટલે બધું ચોપડા વોપડા જે જોઈ સે, એ લઈ આયા. અને બીજું? બસ હવે, જોઈએ. સવારે કાલે આઠ વાગ્યા થી ચાલુ થશે.
અમ્મ હ. તમારા કેટલા થયા પછી એ ફોન કરતા હતા એ.
બસ ફોન કરતો. હવે તીસ, અ અન પચીસ થયા છે, પચીસ માંથી. પાંત્રીસ કરવાના છે, એટલે પાંચ બાકી છે. તમારે કેટલા થયા પોન?
તે છે, ગાડી લઈ ગઈ, તો વરસાદ ના લીધે રસ્ સ્તામા એટલા ખાડા પડી ગયા છે ને, કે વાત જ ના પૂ સોધોમે, તો બછી એને.
ખણું છે.
હા, એક વખત તમે આયા ને અમે બી અતા ને ખા મા ગાડી ચલાવતા જ નથી ફાવતું.
હા, એજ કેમ કે બઉ જ ખાડા છે ને, એટલે હઉ માં તો પડતા પડ તવ જીતીએ એ બાજુ આઈ એટલે
તો એમાં શું થયું? સામે વાયા બેન એના સોકયાને પાસય બેસાડી અને સ્કૂલ મૂકવા જતા હતા.
બરોબર.
પડી ગયા.
અરે! અરે! અરે! પછી વાગ્યુ તું નઈ ને? વધારે.
વાગ્યું તો નઈ. પય હવે, પડે તો એ છોકયાને પેલા અ સ્કૂલ નો ગયવેશ ખયાબ થઇ ગયો.
અચ્છા, અચ્છા પછી?
બેનના કપડા બી ખયાબ થઈ ગયા.
હા એતો, અવે ખરાબ તો થાય ને કે કીચળમાં પડી જઈએ એટલે બયાબ
અ કોઈને વાગ્યું તો ના, એ સાયુ કેવાય.
હા, એ સારું કેવાય. કોઈને વાગ્યું નઈ. બાપા કોઈને વાગવું ના જોઈએ અત્યારે તો ચોમાસું છે, એટલે વાગે એટલે પાછું દુઃખે બી વધારે.
હ અવે માયા પપ્પા ની કેવી છે, અબિયત હવે?
એમેય. સારી છે, હવે અત્યારે.
બલાબલ.
ગયા હતા, આજે અમે. મારી પુલ જોવા ગયા હતા. એ બાજુ બની ગીયુ છે. પુલ સારુ બની ગીયુ સે. હવે ચાલતા ચાલતા જવાય છે. પણ.... ના, ચાલતા ચાલતા જવાય છે. બાકી કાર, ગાડીઓને બધુ બા કી છે. એ અજુ બનસે ને પછી જવાસે એવું.
બરાબર.
એવું કેતા અતા બધા ઉભા હતા ને, ત્યાં બઉ બધા જણાયા હતા ભૂલ જોવા અજુ તો. કેમ કે, એક તો રવિવાર અતું અને ઘરે બેસા બેસા કંટાડે બધા એટલે આયા હતા. બઉ બધા જણા હતા ત્યાં.
બધ અજુ ચાલુ નથી કર્યું ને?
ચાલુ ચાલવા વાળા માટે તો ચાલુ થઈ ગીયુ છે. બાકી હવે ગાડી લઈને જવા મા
નિશાની ગાડીયો તો ના જીખ સકએ ને એમ.
ના નિશાળની ગાડીઓ તો બિલકુલ નહી જઈ શકે એ પાછળથી જ જાય છે અત્યારે બી.
તો પાંચસો રો દસ્તો મને તો સારો લાગે તોનારો.
હા પાછળ વાળો રસ્તો તો એમ તો સારો છે. પણ શું છે અમારી સોસાયટી માંથી જઈએ ને એટલે જ્યાં ત્યાં સુધી પાકુ રોડ આવે ને ત્યાં સુધી બઉ ખરાબ છે કાદવ કીચડ બહુ જ છે. જવા માટે, હા એટલે એ બાજુ જ છે. શું ધીમી ગાડી ચલાવવી પડે ને્યારે પછી પાછા પડી જઈએ તો પાછા કપડાં વપડા ખરાબ થાયને પાછું તૈયાર થઈ ને જવા પડે છે. મોડું થઇ જાય સ્કૂલ જતા જ.
ના પાછળ વાળો રસ્તો તમારો પાકો સારો છે.
હા એ પાકો છે પણ એનાથી પેલા જે આવે છે ને સોસાયટી માં. ત્યાં બહુ કાદાવ કીચર છે, હા એ ના ફાવે આપણને.
પછી અમારા વિસ્તારમાં એક ભાઈ છુટાયા છે. તેમને બધા સોસાયટી યા મિત્રોએ મળી. તને કહ્યું. કે અમને રસ્તાઓ સુધારી આપ્યું.
હા એ તો તમે બધા મળીને અપીલ કરો એટલે રસ્તા બની જાય બીજું.
હા તો એવું કે ચોમાસા મા રસ્તા બને એ તો ચોમાસામાં પાછા ધોવાય જાય છે. એવું કે છે હા, તો પછી પેલા આવે ને થોડા વહેલા. રોડા હજુ ન આવ્યું? પથ્થરો ના ટુકડા એવું બધું જ્યાં કાવદ કીચરો હોય ને ત્યાં નખાઈ આપીશ.
આ અચ્છા અચ્છા બરાબર હા એ બી ચાલે બીજું તો શું હવે અત્યારે.
પછી કે ચોમાસું પતે એ પછી થોડી ફરાઈ દઈસું એવું.
હા એ તોું ચોમાસું પતે એટલે પછી તમે ઓક્ટોબર ની આજુ બાજુ સપ્ટેમ્બર ની આજુ બાજુ કરાવો તો ચાલે.
હા અ.
હા, ઓ તો તમારી બાજુ તો ખરેખર રોડ બહું ખરાબ છે અમારી બાજુ હમણાં જ છે ને ખોદીયું છે ને એટલે રોડ બહું ખરાબ છે. થઈ ગયા છે બપ્પા. બાકી પેલા અમારે બહું જ સારું હતું સારા સીધું સીધું જવાતુ હતું ફટાફટ.
તમારે કઈ બાજુ ખોદાય છે?
અમારા બાજુ ખોદાયું જેવું. હમણાં બાજુ પાછું બનાવ્યું ને રોડે એ લોકો કે છે કે બનાવીશું બનાવીશું પણ હજુ કંઈક થયું નથી. ખાલી ખોદીને જતા રહ્યા છે.
બરાબર.
હમ.
તમારી બાજુ કઈ બાજુ ખોદ્યું છે? તમારા ઘર આગળ તો સારો રસ્તો છે.
રસ્તો તો સારો છે પણ એ છે ને ખોલ્યો છે ને એટલે નથી ફાવતું. તું ચલાવશ ગાડી તો પાડી જઈએ આપડે.
તો કેમ ખોલ્યું છે તમારા ઘર?
એ લોકો કેહે છે કે પાછું નવું બનાવીશું એવું.
એવું જ.
હ વચ્ચે તો પેલું અમે બીજી લાઈનથી જઈએ ને ત્યાં બી રોડ બંધ કરી દીધું હતું. હા ને આ બાજુ બી છે ને પુલ બંધ હતું. એટલે ફાવે જ ના ગાડી ચલાવતા પછી આખું ફરીને જવું પડતું. નિશાળે જવું હોયને મૂકવા તો.
તમારી તબિયત સારી છે ને?
હવે સારી છે પછી આ બાજુ તો અપીલ કરી એટલે પછી અંશને ખોલ્યું. આખું રોડ.
તમારા મોટા પપ્પા એક અપીલ કરે એટલે ફટાફટ બધું બની જાય. બહુ પહોંચેલા માણસ છે ને તો.
હ એટલે જ બરાબર.
હમ.
બીજું તમારે ભાઈભાભી મજામાં?
એ તમારા ભાઈ ભાભી હજુ ગયા ફરવા રવિવાર છે તો?
ચક્કર મારવા આવશે હવે થોડીક વાર રહીને.
તો એમના કહેતા હતા આજે કંઈક સમારોહ છે તેઈ ગયા કે ફરવા ગયા?
એ હવે મેં વધારે પૂછ્યું નથી ને મને ખ્યાલ બી નથી કે એ લોકો સમારોહમાં ગયા છે કે બીજ ફરવા ગયા છે. હમણાં આ યા તો થોડીક વાર મોટી મમ્મી અમે લોકોએ આ ફોન પર વાત કરી.
બરાબર.
હા તો એ શું છે આ બાજુ છે ને અમાર વાઇફાઇ વ્યવસ્થિત પકડાય એવું. તો એ ના કીધું કે કોલ કટ થાય એથી સારું તમે અહી આવી જાવ તો અમે લોકો વાત કરીએ. તો એજ ફોન પર થોડી ઘણી વાત થઈ આના પેલા, અને પ પછી વચ્ચે તમારો ફોન આવ્યો.
હ હ
હા એટલે એમના જોડે વાત પતી અમારે અને પછી મેં તમને ફોન કર્યો.
બરાબર.
હવ, જોઈએ હવે શું થાય છે.
હ હ, બરાબર.
બોલો બીજું?
બસ શાંતિ છે, તમારે શાંતિ છે ફર્યામાં?
હઉ શાંતિ છે બધા હવે આજે સામે વાળા બેન તો ગયા છે પિક્ચર જોવા. અત્યારે, હા સિનેમા ઘરમાં ગયા છે. પેલા સામે રે છે ને જેને બે દીકરીઓ છે.
કયા?
અમારા ઘરની સામે રહે છે બે દીકરીઓ જ છે એમને.
હા હા હા.
તો એ હમણાં ગયા છે હમણાં મોટી મમ્મી ને મળ્યા. કે તમે આવો છો ઉસીનેના ઘર જોવા અમે જઈએ છીએ, તો મોટી મમ્મી જોડે વાત ભઈ પણ અમને કીધું કે ના અમે તો ઈચ્છા શું કેવાય પિક્ચર જોવાની તો, એમને કીધું અમે લોકો જઈએ છીએ હ તો એ વાત ખબર પડી ગઈ મોટીમ જોડે અ મોટી મમ્મી જોડે થી ખબર પડી કે, એ લોકો ગયા છે પિક્ચર જોવા.
એમની બેબીઓનું શું નામ છે?
અને એક બેબી નું નામ છે, મહેક અને એકનું છે મુસ્કાન.
બરાબર.
હ, બોલો બીજું, બધું મજામાં છે ને?
અ ચોમાસામાં તો ગાડીઓના પંચર બી બહુ થઇ જાય છે.
હ, એજ સાચી વાત, તો તમારી પંચર ભી બહુ જ થઇ જાય.
મને તો ચોમાસું ગમતું જ નથી, તમને ગમે છે?
તો અમે હમણાં તો કીધું કે, તમને પવન ને બધું
હા, એટલે પવન ઠંડો ગમે, વાવાઝોડું ગમે, પણ વરસાત પણ એ એ ના ગમે કારણ કે, ઘર આગળ બહુ જ ગંદુ કીચડ થઈ જાય, એમ આખી યો મચ્છરો, દુર્ગંધ, તાવ એવું બધું થઈ જાય ને. એટલે ચોમાસું મને નથી ગમતું એમ.
બરોબર, બરોબર, હા, ચોમાસું તો હવે ઠીક છે, હવે ચોમાસું ના આવે તો ભી આપ. પને ના ફ આવે.
ખેડૂતોને પાછું એ થઈ જ ને.
હા, એજ ને.
હમ.
હ, બોલો બીજું.
આજે તો આરામ સારો થઇ ગયો, બપોરે ને મારો. પણ આરામ. મારે આરામ ના સારો થયેલો હોય ને, તો મને ગમે.
હું તમને ફોન કરું, ચલો આપડે આતમાં તો દસ મિનિટ થઈ ગયા છે. કોલ પર હું કરું હો તમને?